હ
કેમ છો હલો
બોલો
કેમ છો
મજામાં તમે ક્યા
હું પણ મજામાં છું
બલો
હંમ તમારો ફેવરેટ બસ સારું ચાલે છે
બોલો બીજું
હા તમારો ફેવરટ તહેવાર કયો છે
ફેવરેટ તહેવાર તો દિવાળી છે ઉતરાયણ છે ઘણા બધા
ઘણા બધા મારા બી મારા બી ઘણા બધા તહેવાર ફેવરિટ છે દિવાળી હોળી નવરાત્રી પણ એમાં મારો સૌથી પ્રિય તહેવાર નવરાતિ છે તમારો સૌથી પ્રિય તહેવાર કયો છે એમાં
નવરાત્રી જ
હમ તમે નવરાત્રીમાં શું કરો
નવરાતત્રીમાં સારું મજા આવે ગરબા રમવાના હોય માતાજીએ જવાનું હોય
હમ
સારો ગમે છે નવરાત્રિ
મને નવરાત્રી મારો સૌથી ફેવરટ તહેવાર છે અમે નવરાતત્રીમાં નવ દિવસ માતાજી ની સ્થાપના કરીએ છીએ ઘરે અમારા ઘરે નવ દિવસ માટે માતાજી નો ગરબો લેવાય છે અ માતાજી ના ગરબામાં ગઉં અને મગ મૂકીને દીવો મૂકીને ગરબાનું સ્થાપન કરીએ છે અને પછી અમે નવ દિવસ સવાર સાંજ માતાજી ની આરતી કરીએ છ છેીએ અને રોજ અલગ અલગ પ્રસાદ ધરાવીએ છીએ
હા
અને અમે રોજ નવ દિવસ માતાજી ના અલગ અલગ ગરબા ગાઈએ છે અને સરસ મજા ના તૈયાર થઈને ગરબા ગાવા જઈએ છે તમે શું કરો છો નવરાત્રીમા
અમે કીધું એમ જ ખાઈએ છીએ અમે પણ
હ અને અમારે તો આઠમ ના દિવસે માતાજી ને છે ને નિવેદ ધરાવવામાં આવે છે અમે બ્રાહ્મણ છીએ ને એટલે અમારી માતાજીને નિવેદ થાય છે એમાં અમે સવાર શેર સવાર શેર લોટ નઈ લાગ પક્ષી બનાવીએ છેએ એક મુ્ઠી ઘઉં મગ ધરાવીએ છીએ માતાજીને
હા અમે પણ કરીએ છીએ આઠમ ના દિવસે
અને અમે જે નિવેદ ધરાઈએ છીએ પછી બધા ભેગા મળીને જમીએ છીએ અમારે ઘરમા બધા અ નિવેદ જોડે જમવાનું ર વાત છે.
હા હા સેમ ટુ.
તમે ગરબા રમવાા જાવ છો?
હાજીએ છેન
હમ હમ નવે નવ દિવસ ગરબા રમવા
નવે નવ દિવસ
ક્યાં ગરબા રમવા જાવ
અમારા ગામમાં જ
તમારું કયું ગામ છે?
મારું ગામ સિદ્ધપુર જોય સિદ્ધપુર જોયું?
હા સિદ્ધપુર જોયુ.
તમારું ગમ કઈ?
અમદાવાદ.
અમદાવાદ.
હમ.
અમે શી પથી છ.
સિબુર બીજી કઈ વસ્તુ માટે ફેમસ છે?
સિદ્ધપુર તો ઘણું જ લાયક ફરવા લાયક મંદિર છે. બધું રુદ્ર માલ છે.
હમ. બીજું? હ.
પાંચ પાંડવ ના મંદિર છે. પાંચ પાંડવ ના મંદિર છે. પાંડવ ના મંદિર છે. ઘણ જ બધું છે એ બાલકેશ્વર મહાદેવ મંદિર છે. બિંદુ સરોવર હ.
હ હા.
હા. ત્યાં ઘણા બધા દૂર દૂર થી લોકો આવે છે. સ્નાન કરવા માટે માતૃભૂમિ તીર્થ ગણાય છે માતો તીર્થ ગણાય છે. ત્યાં પવિત્ર સ્થળ છે.
હમ હમ બીજું?
હ જા જ છ કરવા લાયક.
અ સિદ્ધપુર આવવું હોય તો કઈ રીતે આવ?
ધ આવી શકે ને તમને અમદાવાદ થી સીધા બસ પણ મુકાય છે.
હમ હમ તો કઈ બસ આવે છે ત્યા?
સિદ્ધપુર થી પણ અમદાવાદ બસ આવે છે. સવારે આવે સાંજે આવે. અમદાવાદથી બનાવતી જશે દિશા સુધી પાલનપુર વાળી.
હમ હમ.
તેમમાં જ અમે આવી શકો છો અંબાજી વાળમાં.
સિતપુર ના તો મસાલા પણ બહુ ફેમસ છે. જીરું રાઈ.
પાણી આવે છે.
જીરું જીરું અને રાઈસ.
એ તમારા કોલમાં અવાજ પાણી ન આવે છે.
હા ઈ મારે નળ ચાલુ છે ને એટલે એનો અવાજ આવતો હશે તમને.
હા.
બીજું શું શું છે તમારે નજીકમાં જોવા જેવું?
આમાં નજીકમાં જવાયા જો. ગણેશ બજ છે શિ્પુર છે પછી શબર ગોગ જોય નામ આપડી. ગુરગાબારા. શબર ટેકડી પછી.
પછ બીજું? બીજું શું જોવા દે છે.
હશે હું ફરવા ગયો નથી બારે હશે.
તો તમે શું કરો છો?
શ. એને આપડે બધું ભનવાનું ચાલુ છે એટલે ફરવાનું વધારે મેન નહી આવતું.
શું ભણો છો તમે?
કાલ બી એ કોલેજ.
હ કઈ જગ્યાએ છે કોલેજ.
ખેરાલું.
તો તમે ભણવા નથી જતા.
જ‌ઇએ છે ને.
આજે કોલેજમાં રજા.
હ રજા નથી આજે ગયો નોતો.
તે માજું નહી છેે
એમ જ નતો ગયો મુંડ નતું નથી ગયો.
અચ્છા તો તમારા કોલેજમાં શું ભણાય.
કોલેજમાં જેવું લેક્ચર હોય એવું બનાવે ઈંગ્લિશ નું હોય સમાજશાસ્ત્ર હોય જીઓગ્રાફી હોય.
કયા કયા વિષય આવે ભણવામાં તમારે?
કોલેજમાં તો જે મેન વિષય રાખ્યો એયો પછી બીજો પછી ત્રીજો. ત્રણ વિષય ફાઇનલ.
મેન વિષય કાયો છે તમારો.
મારે મેન વિષય સમાજ સત્ર છે.
હમ.
મારું ત્રીજું વર્ષ ચાલુ છે.
હમ અને કયા કયા વિષય આવે તમારે.
જીઓગ્રાફી છે પછી હિન્દી રાખી છે. પછી ઇંગ્લિશ અ ઇંગ્લિશ.
હમ બીજું.
બીજું કે નહી એટલું જ.
હ તમારા મમ્મી એ.
હવે અમે કરવાનું છે.
તમારો મુખ્ય વિષય કયો છે.
સમાજ શાસ્ત્ર.
તો સમાજ શાસ્ત્ર માં શું આવે ભણવાનું
સમાજમાં તો સમાજ વિશે બધું આવે.
એટલે પણ શું આવે અંદર?
સમાજ વિશે બધું બધી વસ્તી ગણતરી નું વસ્તી એવું બધું. સમાજમાં છે જેવું હોય જેવું ન‌ઈ.
તો તમારી પરીક્ષા ક્યારે હોય આની.
પરીક્ષા તો બધી પૂરી થઈ જી.
ક્યારે પતિ.
પરીક્ષા પડે તો ત્રણ ચાર મહિનાથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ મારે.
હમ તો આ આગળ શું ભણવાનો વિચાર છે.
આગળ જોઈએ અમે કરવાનું છે અમે.
અચ્છા ઓકે.
મેને નથી પાડે.
હું બી કોમ કરીશ ને.
હારું.
હું.
પટી ગયું.
હમ પતી ગય છે મારું બીકન
હવે શું કરવાનું
હવે હું અત્યારે નોકરી કરું છું. એક પ્રાઈવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે.
શું કરવાનું કંપડી મા.
અ કંપની નું બધું એકાઉન્ટિંગ કરવા. આખા દિવસ ના બિલ જે બી માર્ માલ ખરીદ વેચાણ કર્યો એની તમારે એન્ટ્રી કરવાની મા જે ખરીદ્યો એના બિલોની બધા વ્યવસ્થિત બિલ બ નોંધણી કરવાની કોમ્પ્યુટર માં ડેટા ચઢાવવાનો
હા કેટલી સેલરી આપી
સેલરી તો અત્યારે બહ ઓછી આપે છે જેમ જેમ અનુભવ થશે એમ એમ બધા જ
હા એ કેટલી આપે છે તમને
હા એ મને પંદર હજાર આપ છે હમ હમ હું તો જેમ જેમ તમારો અનુભવ થાય એમ એમ તમને વધારે
હું પણ પેલા જોબ કરેલી છ કંપનીમાં જોબ કર છુ પેલા
હમેશામાં નોકરી કરીશ
કંપનીમાંહોંડા કંપની નામ હ બ એકટે બાબાને
મારે મને આમ સાંભળીલું છે
હા એક્ટિવ બને ત્યાં બે વર્ષ કર્યું મેં કામ એક્ટવા બને એક્ટવા
તમારે શું કરવાનું તમારે શું કરવાનું
મારે તો ત્યાંગ પ્લેર આવું કેવાય જે આખેવા બનીને આવે ને
હમ
પ્લેટ નંબર પ્લેટ આવે ને એ ચાર પ્લેટ લગાવવાની
મ કે નક નું ભામ
હા ફીટિંગ નું
હમ સરારખ
માર્કર થી ચેક કરીને ખાલી આગળ જવા દેવાનું એમાં મેલ ફિમેલ બે કામ કરે કે મારી પણ ઘણા કામ કરે છે
સારું કે ના હું કઈક જાણવા મળ્યું આ તો તમારી જોડે વાત કરી
હા
તમારી જોડે વાત કરીને આજે નવું જાણવા મળ્યું સિદ્ધપુર વિશે
હા
સારું તો હવે હું ફોન મૂકું છું તમારી જોડે વાત કરવાની મજા
હેલો કોઈ કામ હોય તો મેસેજ કરજો ઓકે